હાલો.
કેમ છો મજા માં છો ને?
હલો.
મજામાં છોને? મજામાં છે, તો આજે આપડે ઓનલાઈન શોપ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તો તમારો એમાં શું વિચાર છે?
કઈ નઈ મારો તો એ વિચાર કે ઓનલાઈન શોપિંગ મારો તો અનુભવ બહુ જ સારું રહ્યો તારું તું જ જણાવ તારો પેલો અનુભવ?
માર મારે તો બધા લોકો સારા જતા હજુ સુધી જેમ કે ઓનલાઈનમાં. એ બી મંગાવવું હોય તો આપડે તો ઓનલાઈન જ ના તો મગાવવું કારણ કે હોયને લાઈક. જેટલી ઘરે ઘરે આપી જાય એટલે ઓનલાઈન જ સારું હોય. તમાર શું કેવું છે?
હલો.
હા હેલો.
અવાજ આવી રહ્યો છે મારો?
આવી રહ્યું છે.
હમ. ઓનલાઈન શોપિંગમાં જેવી કે ફ્લિપકાર્ટ એમેઝોન મિ્રા જેવી એપ્લિકેશનજે. હ આધુનિક જમાનામાં ખુબ જ ચાલી રહ્યું છે. તો એમાં કેવું કે એનું બધું ઓનલાઈન શોપિંગ સરળતાથી કરી શકે છે આપણે જ્યાં મંગાવવું હોય. જે લોકેશન પર મંગાવ્યું હોય ત ત્યાં તે તારીખ પર. જે તને તારીખ તે તારીખ સુધીમાં આવી જાય છે. તો મને તો લાગે છે કે આપડે કશે બહાર જવું નહી પડે બજારની જવું પડે. પડે, ક જવું નહી પડે એટલે આપણને ટ્રાવેલિંગ બચે સમયની બચત થાય બધી જ બચત થાય. એવું મને લાગે છે તમારું શું માનવું છે?
હમ તમારી વાત બરોબર છે એવી જ રીતના આજના જમાનામાં જોઈએ તો બ્લિકટ. ઇન્સ્ટામાર્ટ અને એવી અનેક પ્રકારની એપ્લિકેશન આવી રહી છે માર્કેટમાં જેના કારણે દસ મિનિટથી પંદર મિનિટની અંદર આપણું જેવી સામાન ઈમરજન્સીમાં જોઈતું હોય. તો બસ એ જલ્દી જલ્દી માં જોઈતું હોય એ સમાન એકદમ જલ્દી થી મળી જાય છે. અને એવી ઓનલાઈનમાં કેટલીક વેબસાઇટો છે કે કેટલીક એવી એપ્સ છે. જેના કારણે ડિસ્કાઉન્ટ વધી રહ્યા છે અને ઓફલાઈન માર્કેટમાં પણ કોમ્પિટિશન વધી રહ્યું છે. એમાં તમારું શું કેવું છે.
હા બિલકુલ સાચ છે તમાર મે બે દિવસ થવાની વાત કરું તો હ હ. અ બ અ. બ્લિન્કટ નહ બ્લિન્કીટમાં તો એમ પણ ઓર્ડર કરીએ જ છીએ. બિગ બાસ્કેટ એક એપ્લિકેશન છે. એમાં મને દોઢસો રૂપિયા કેશબક મળ્યા હતા તેનું મે મેં ટોટલ ઓર્ડર બોસો રૂપિયા ન માર્યો હતો તો મને બોસો રૂપિયાની વસ્તુ ફક્ત ને ફક્ત પચાસ રૂપિયામાં પડ્યું હતું તો એ બહ મોટું ડિસ્કાઉન્ટ છે એવું મને લાગે છે અને એ બધાને ખુબ જ કામ આવે છે એવું મને લાગે છે તમારું શું માન
હ એ વાત તો મારી સાચી જ છે એવીજ રીતના મેં ઓનલાઈન કાર પરથી કોઈ બી સામાન મંગાવવું હોય ને તો ઓફલાઈનમાં પણ પ્રાઇસ ચેક કરી જોવ તો હું ફ્લિપકાર્ટ પર હજુજુ જેટલી બી વસ્તુ મગાવી છે ને તેને ઓફલાઈન સાથે કમ્પેર કરીએ ને તો વીસ થી ત્રીસ ટકા જેટલું ઓછું જ હોય છે. અને એમેઝોન ફ્લિપકાર્ટ એવી ટ્રસ્ટેડ એપ્લિકેશન છે જેમાં સાત દિવસની ડિલિવરી પણ હોય છે. તો એમાં સ્કેમ થવાના પણ ચાન્સીસ થતા નથી એવો કોઈ સ્કેમ છે જે તમારી સાથે ઓનલાઈનમાં થવો છે.
બિલકુલ સાચી વાત છે તમારી આ કેમ આજકાલ ખુબ જ વધી રહ્યા છે જેમ કે આજ ઘણી બધી લિંકો શેર કરી રહી છે. જે લિંકો પર તર ક્લિક કરતા અમેઝોન ફ્લિપકાર્ટ મિંત્રા જેવી એપ્લિકેશનો ખુલી રહી છે એમાં એકદમ રિયલ મતલબ એકદમ એવું લાગે કે આપણે એપ્લિકેશન જ હોય પરંતુ એ લિંક જ ફક્ત હોય છે. જેમાં એટલા કેમ ચાલી રહ્યા છે ને કે તે મોટી મોટી વસ્તુઓ મતલબ કે મોૂંઘી મોંઘી વસ્તુઓ કેટલા સસ્તા ભાવ બતાવે છે અને ગ્રાહકને પોતાના તરફ આકર્ષિત કરે છે. જેના કારણે ગ્રાહક આકર્ષાયને સસ્તી વસ્તુ મળવાના કારણે તે અ તેને ખરીદે છે પરંતુ તે વસ્તુ આવતી જ નથી ખરીદ કરતો અને તે પોતે ખૂટે ખૂટીકેમમાં ફસી જાય છે મારા સાથે પણ આગળ એકાદ બે વાર એકાદ વાર થયો હતો કે મેં એક વાર એક લિંક પડધ અ લીલન શર્ટ મંગાવ્યા હતા ચાર બારસો રૂપિયા વાળા પરંતુ એ લીલન શટની જગ્યાએ મને ફાટેલું સ્વેટર ડિલિવરી કરવામાં આવ્યું હતું તે કઈ જ કામનું નહી હતું અને તે ફાટેલુંનું અને જૂનું તેથી તે મારા જોડે એક સ્કેમ થઈ ગયો હતો તો આવી બધી બાબત પણ તમારે શું માનવું છે.
મારું તો કેવું એવું જ છે આવા સ્કેમ તો તમે એવી વેબસાઇટ ટસ્ટેડ નાયઇટ પરથી મંગાવતોજ થાય છે. હવે ટ્રસ્ટેડ સાઈટ છે જેમ કે ફ્લિપકાર્ટ થઈ ગયું એમેઝોન થઈ ગયું એના પર બસ કેવ જતા નથી જેમકે ઓફલાઈનમાં પણ સ્કેમો વધી રહ્યા છે હમણાં જોયુ મેં એક દુકાન પરથી પાંચ જીન્સો લીધા હતા કે ભાઈ બેગી છે. હું ચેક કરવાનું રહી ગયું ભાઈ બુ કન્વિન્સ કર્યું કે બેગી છે તો મેં લઈ લીધા પરંતુ પછી મેં રિટર્ન કરવાની ટ્રાય કર તો રિટર્ન કરતા નથી એવી જ રીતે એકવાર મેં ઓનલાઈન મગાવ્યું હતું પણ મને ગમ્યું નહી, મેં જેવી રીતે ના રિટર્ન કર્યું બે દિવસમાં મારું ઓર્ડર પણ રિટર્ન થઈ ગયું. તો એવી રિટર્ન પોલિસી ના કારણે મારે મને તો એવું લાગે છે કે જે ઓનલાઈન ઓર્ડર છે ને. એ સારા રહે છે.
હા બિલકુલ સ તમારી આ ભૂલ છે ઓલાન ખરીદીને રટન કરવાની દુાનદ રિટન લેતા નથી. બિલકુલ સાચી વાત છેંતુ એમેઝોન ફ્લપકાર મ જે મો મો એપ્લિકેશનો. ઘણા સાત સાત આઠ આઠ ચૌદ ચૌદ દિવસ, ડિલવરી અ રિટર્ન પોલિસી રાખે છે. રિટર્ન પોલિસીમાં આપણે તમે કીધું એ પ્રમાણે રિટર્ન પણ કરી શકીએ છીએ. આવી રિટર્ન પોલિસી આપણા માટે ગ્રાહકો માટે ખૂબ જ ઉપયોગી બને છે એવ મને લાગે છે, ને આજે એ્ કેટપટોપ. ા માટે્લિક સમ ખુબ જ બચત કરે છે. પોતાનો કોઈ પણ સામાન. એ કોઈ પણ સામાન ગ્રાહક નહી. દસ થી વીસ મિનિટમાં પહોંચાડી દે છે તો તેમાં અ આપડ ઈંધણ ન પણ વચત થાય છે અને
શ
ંધ સાથે સમય પણચ થાય છે, તમા
હા એ વાત તો તમારી સાચી છે. કે ભાઈ આપડે જોવા જઈએ તો ઓનલાઈનમાં એ લોકો વધારે પૈસા લે નથી જેમ કે ડિલિવરી ચાર્જિસ ને પહેલા લેતા હતા. એવી જ રીતના હમણાં લોકો ડિલિવરી ચાર્જિસ પણ લેતા નથી. જેના કારણે આપણને કેટલી વસ્તુઓ કેટલા વ્યાજબી ભાવે મળી રહે છે, અને જી ભાવ આપને ઓફ સરમાં મળતો નથી, તો મ તો એવું લાગે છે કે આપણે એવી જ વસ્તુઓ ઓનલાઈન ઓફલાઈન સ્ટોર થી લેવી જોઈએ. જે આપણને ખબર નહી પડતી હોય કે આપણે ઓનલાઈનમાં મગાવવું જોઈએ. કે નહી જેવી રીતે કોઈ ઝુમર મગાવવું હોય, એવી જ રીતે કોઈ કપડા ની પરફેક્ટ ફિટિંગ લેવી હોય. તો એવી વસ્તુ જ આપણે ઓફલાઈન સ્ટોરમાં મંગાવી જોઈએ.
બિલકુલ સાચી વાત છે પરંતુ આજે કેવું કેવાય ને કે. આપણે કપડાની દુકાનમાં જઈએ. ઘણા થાર કપડા ખોડ ગ જો કપડાં ના ગ તો ગ આપણને દુકાનદારો જબરજસ્તી કપડા પકડાવે છે, અને તે કપડા આપડે જબરજસ્તી લેવું પડે છે, તો તે મને તો સારો લાગતો નથી. અને બીજી વાત કે ઓનઈ આપણે ગમે તેટલી વસ્તુઓ જોઈએ. આપણે જે ગમતી હોય તે મગાવી જેટલી ક્વન્ટિટીમાં જતી હોય જે જેવું જોતું. હોય તેવું મગાવી શકીએ. તે ઓનલાઈન ન એક ફાયદો છે, પરંતુ ઓફલાઈન જોવાનું એ મને ઠીક નહી લાગે તમારું શું માનવું છે આ બાબતે?
ખરું ખરું, મને એવું લાગે છે કે ઓફલાઈનમાં જેમ કે કોઈ બી વસ્તુ લેવી હોય તો આપડે થી્રણ વસ્તુ જેવી લે હો તો અલગ અગ સ્ટોર પર જઈને લેવું પડે. પરંતુ ઓનલાઈન જેમ કે ફ્લિપકાર્ટ કે અમેઝોન પર તમે એક જગ્યાથી બધી ટાઈપની બધા પ્રકારની વસ્તુઓ મંગાવી શકો તેવી છો, તો એવી વસ્તુ ઓનલાઈન જ લેવી જોઈએ, પરંતુ ઓનલાઈન શોપિંગમાં માર એવું કેવું છે કે આજે બી ગાડી કોઈએ લેવી હોય. તો એ વ્યક્તિએ, ઓફલાઈન સ્ટોર પર જવું પડે છે. તો કેટલીએ વસ્તુ એવી છે જે ઓનલાઈન સ્ટોર પર મળી રેહતી નથી.
હા હા બિલકુલ સાચત વસ્તુ કઈ મળી શક નથી. એ સંભવ પણ નથી જે ઓનલાઈન મંગાવી શકે. અને આજે ઘયલ ઘયલ હોટેલ વટેલ એ સિવાય ની ગણી બધી વસ્તુઓ જેમ કે રોજિંદા જીવનો થઇ વોશિંગ મશીન ફ્રીજ સમસ્યા એ બનતીન મશીનો ઓનલાઇન ઈ મળે. ફર્નીચર થી માંડી ને દરેક મળે છે. એ બધી એટી મોટી વસ્તુ આપડે ખરીદી લેવાય ઓનલાઇન પ્લેટફોર્મ પર?
એવી જ રીતના ઓનલાઈન કેટલી વસ્તુઓની આપણે ફીલ લેવી હોય, એ લઈ શકતા નથી. જેમકે મારે એક ફ્રેન્ડ હતો એને મંગાવું હતું એક થેલી એને પર્સનલ યુઝ માટે. પરંતુ એ થેલીનો એક ફ્લેવર હતો પણ ફ્લેવર વાળી થેલી એને મળતી નોહતી. હવે ઓ થેલી પેહરીને તો જોવાય નહી, તો હવે એ થેલી ભાઈએ પછી ઓફલાઈન સ્ટોર પર જઈને લેવી પડી હતી. તો એ કેટલી એ વસ્તુ જો છે જે આપણે ઓનલાઈન પર ફીલ કરી શકતા નથી એમાં તમારા શું વિચાર છે?
પણ હું એમ કઉ છું કે જે પણ મારા પ્રશ્નના જવાબ નહી આપ્યો. તમને મે ફર્નિચર થઈ ગ્યું, વોશિંગ મશિન થઈ ગ્યું, ફ્રી જ થઈ ગ્યું. આવી મોટી મોટી વસ્તુઓ ઓનલાઈનની ખરીદી શકાય?
હા મારુ તો કેવું છે કે ભાઈ એવી વસ્તુઓ તો ઓનલાઈન જ મંગાવા જોઈએ કારણ કે ઓફલાઈન સ્ટોરમાં તમે એવી વસ્તુઓના ભાવ પૂછો, દસ થી પાંચ હજાર વધારે હોય છે. તેવી જ રીતના તમે ઓનલાઈન મગંગાવી લો અને ડિસ્કાઉન્ટ અપ્લાય કરી દો, તો એમાં ડિસ્કાઉન્ટ સાથે તમને વસ્તુઓ મળી રહે છે. જેના કારણે તમને પણ ફાયદો થાય છે અને તમારા ઘરે ઓટોમેટિક બધી ઇન્સ્ટોલેશન પણ થ થઈ જાય છે. તો જેના કારણે મને એવું લાગે છે આપણે કોઈ બી વસ્તુ મંગાવી હોય તો તે ઓફલાઈન સ્ટોર પરથી મગાવવી જોઈએ, ઓનલાઈન સ્ટોર પરથી મંગાવવી જોઈએ.
બિલકુલ સાચી વાત છે તમારી પણ તીન પ્રો મેક્સ મંગાવ્યો હતો ઓનલાઈન ફ્લિપકાર્ટ પર થી તો
તમેં
ઈ ભાઈએ ઓપન બોક્સ ડિલિવરી નહી કરી હતી. તો એમાં જ્યારે આઈ ફોન ઘરે લઈને આવ્યો હ ખુશી ખુશી રઈને આવ્યા હતો, પરંતુ આઈ ફોન ખોલીને જોયો તો સાબુ તો ઈ પણ એ અ અ ફ્લિપકાર્ટ વાળા ને, શું કેવાય? ફ્લિપકાર્ટ વાળાને નોટિસ આપી એની કે મારામાંથી સાબુ નીકળ્યો છે પરંતુ ફ્લિપકાર્ટ વાળા એ એ સાબુ સ્વીકાર્યું નહી કે એમ અમે આઈ ફોન જ આપ્યો છે. એટલે એ આઈફોન જ હશે એમ. તો એ બધી બાબતો ઓનલાઈનમાં ખોટી સાબિત થાય છે અમુક વાર તમારે શું માનવું છે?
એ વાત તમારી સાથે છે ઓનલાઈન માં સાવ ચેતી થી મગાવું જોઈએ, સાવચેતીથી માવો તો કોઈ દિવસ સ્મ થવાના ચાન્સ રેહતા નથી એ મારું કેવું છે. તો એવી જ રીતના આપણેે આગળ પણ વાતો કરતા રેહશું મારું એવું કેવું છે.
ઓકે.